હા અવાજ આવે છે મારો?
હા આવે છે.
કેમ છો? બસ મજામાં હો. હા સારું તો આજ જે આપણે મહિલાઓ માટે શિક્ષણ નું મહત્વ છે. એ વિષય પર વાત કરીએ તો શિક્ષણ છે માત્ર વાંચવા લખવાનું જ નથી શીખવતું પરંતુ જીવનમાં સાચા નિર્ણયો લેવા.. શક્તિ આપે છે. એક શિક્ષિત મહિલા છે એ પોતાના પરિવાર સમાજ અને દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. તો એ વિષય પર આપણે થોડી વધુ વાત કરીએ તો તમે મને તમારું મંતવ્ય જણાવો ને શિક્ષણ મહિલાઓના શ... શિક્ષણ વિશે..
અ.. હા.. હું જણાવતા પેલા કહું છું કે થોડુંક એક- બે પોઈન્ટ તમે મને જણાવશો?
અ.. હા.. તો મહિલાઓનું શિક્ષણ છે એ આપણા માટે ખુબ જરૂરી છે. અત્યારે કોઈ બી ક્ષેત્ર હોય તો એમાં આપણે શિક્ષિત મહિલા હોય તો એ વધુ સારી રીતે કાર્ય કરી શકે છે. પોતાના પરિવાર માટે છે... સમાજ માટે કોઈ પણ કાર્ય કરી શકે છે, દેશ માટે યોગદાન આપી શકે છે જો શિક્ષિત મહિલા હોય તો એ કોઈ પણ ક્ષેત્રમાં પાછળ પડતી નથી.
બરાબર છે. થોડું વધારે જોવા જઈએ તો..
હા... તો.. શિક્ષણ છે એ મહિલાઓના આત્મવિશ્વાસમાં પણ ઘણો વધારો કરે છે પછી શિક્ષિત મહિલા હોય ને એ પોતે નિર્ણય પોતાનો જાતે લઈ શકે છે કે એ અન્ય મહિલા હોય એને પણ.. પોતે આગળ વધવા માટે પ્રેરણા આપે છે પછી તેથી આપણે છે દીકરીઓના શિક્ષણને છે એ પ્રાથમિકતા આપવી જોઈએ.
બરાબર છે. જીવનમાં શિક્ષણ નું મહત્વ માણસોને સૌથી મહત્વપૂર્ણ આધાર છે. શિક્ષણ આપણને જ્ઞાન આપે છે અને સાચું ખોટું સમજવાની શક્તિ આપે છે અને જીવનમાં આગળ વધવાનો માર્ગ બતાવે છે. તો શિક્ષણ એ વ્યક્તિગત સર્વાંગી.. વિકાસનું સૌથી મોટું શક્તિશાળી સાધન છે. શિક્ષણ વગર નું જીવન અંધકારમય ગણાય છે. શિક્ષણ આ.. આપણને માત્ર વાચતા લખ... સાચે.. શીખવાડતું નથી પરંતુ વિચારવાને... સમજવાની અને યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા આપે છે. શિક્ષણ વ્યક્તિને સમાજ વ્યક્તિ સમાજના સન્માન મેળવે છે અને પોતાના પરિવાર તથા દેશના વિકાસ માટે યોગદાન આપી શકે છે. શિક્ષણના કારણે વ્યક્તિ. ‌... વ્યક્તિ‌માં આત્મવિશ્વાસ વધે છે અને.. જીવનને મુશ મુ ન સા સામનો કરવાની શક્તિ મળે છે આજ આજના સ્પર્ધાત્મક યુગમાં શિક્ષણની સફળતાની ચાવી સમાન છે શિક્ષણ જે ડોક્ટર એન્જિનિયર અને શિક્ષ શિક્ષક વૈજ્ઞાનિક અને અન્ય વ્યવસાયકો તૈયાર થઈ શકે છે ખરેખર શિક્ષણ આપણા જીવનની નવી દિશાઓ આપે છે શિક્ષણના કારણે વ્યક્તિ પોતાનો અધિક પોતાના અધિકારો અને ફરજો વિશે પણ જાગૃત બનાવે છે
હા તો મહિલાઓનું શિક્ષણ છે એ ખૂબ જરૂરી છે હવે પેલાના સમયમાં એવું હતું કે ઘણી દીકરીઓને છે શિક્ષણની તક ન મળતી પણ હવે આજે એ સમય નથી રહ્યો આજનો સમય બદલાઈ ગયો છે શિક્ષણ છે એ મહિલાઓને આત્મનિર્ભર બનાવે છે અને પોતાના હક વિશે જાગૃત કરે છે એક શિક્ષિત મહિલા હોય તો એ પોતાના પરિવારને સારી રીતે સંચાલિત કરી શકે છે પોતાના બાળકોને સારા સં કારણે શિક્ષણ આપી શકે છે અને એવું પણ કેહેવાય છે કે જો એક પુરુષ શીખ શિક્ષિત થાય તો એક વ્યક્તિ શિક્ષિત થાય પરંતુ જો એક મહિલા શિક્ષિત થાય તો આખું પરિવાર શિક્ષિત થાય છે હવે શિક્ષણ ના કારણે છે આજે ડોક્ટર વૈજ્ઞાનિક પોલીસ અડી અને ઉદ્યોગ સાહસિક બની છે તેઓ પોતાની આગવી ઓળખ બનાવે છે આથી દરેક દીકરીને શિક્ષણનો લાભ મળવો એ જરૂરી છે
અરે કે શ શિક્ષણ આપણા જીવન ને નવું કિસ્સા આપે છે શિક્ષણ ના કારણે વ્યક્તિ પોતાના અધિકાર અને ફરજો વિશે પણ જાગૃત બને છે પરંતુ શું શિક્ષણ માત્ર નોકરી મેળવવા માટેની જરૂરી છે ના જ શિક્ષણ ન મહત્વ મહત્વનો હે મેળવવા માટેનો નથી શિક્ષણ માણસ ના વ્યક્તિત્વનોો વિકાસ કરે છે અને વ્યક્તિને શિસ્ત જવાબદારી અને નૈતિક મૂલ્ય અને નવા અને સારા સંસ્કારો શીખે છે જયારે શિક્ષણ વ્યક્તિ સમાજના સકારાત્મક પર પરિવર્તન લાવી શકે છે શિક્ષણ ની અંધશ્રદ્ધા અને અજ્ઞાનતા અને સામાજિક કુરિવાજો દૂર થાય છે જયારે લોકો શિક્ષિત બને છે ત્યારે તે સ્વાસ્થ્ય સ્વચ્છતા અને પર્યાવરણ પ્રત્યે વધુ જાગૃત બને છે મહિલા શિક્ષણનુંું પણ વિશેષ મહત્વ છે શિક્ષિત મહિલા માત્ર પોતાનું જીવન નહી પરંતુ આખા પરિવારનુંું ભવિષ્ય ઉજ્જવળ બનાવે છે જે તમે કહ્યું એ વાત સાચી છે
હા તમે કીધું એ પણ જેમ કે આજ હવે બીજું શિક્ષણનું શું છે તો આજના ડિજિટલ યુગમાં છે શિક્ષણનું મહત્વ વધી ગયું છે હવે કોમ્પ્યુટર છે ઇન્ટરનેટ છે અને કોઈ પણ નવી ટેકનોલોજી હોય તો એનો ઉપયોગ કરવો હોય તો આપું શિક્ષિત હોવું જરૂરી છે જો આપણી પાસે કોઈ પણ પ્રકારની શિક્ષા ના હોય તો આપણે આ બધી ટેકનોલોજીનોો છે એ ઉપયોગ કરી શકતા નથી તો હવે શિક્ષિત મહિલાઓ છે એ ઓનલાઈન શિક્ષણ આપી શકે છે ડિજિટલ પેમેન્ટ કરી શકે છે અને સ્વરોજગાર છે પોનો કોઈ નવો ધંધો ઉઊભો કરીને પોતે લાભ મેળવી શકે છે અને જો મહિલાઓ શિક્ષિત હશે તો પોતાના બાળકોને પણ ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહિત કરી શકશે કે ભણવાથી આપણને આ ફાયદા થશે અને આગળ જતા આપણે ખૂબ મો વ્યક્તિ બની શકે આ રીતે શિક્ષણ ની અસર છે એ એક પેઢી થી બીજી પેઢી સુધી પહોંચે છે સમાજમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે શિક્ષણ સૌથી મહત્વપૂર્ણ સાધન છે જો શિક્ષિત મહિલા હોય એ રાજકારણમાં સામાજિક સેવા ઉદ્યોગ અને વિજ્ઞાન જેવા દરેક ક્ષેત્રમાં પોતાનું નામ રોશન કરી શકે છે તેથી આપણે સૌએ મળીને દીકરીના શિક્ષણને પ્રોત્સાહન આપવું જોઈએ અને બેટી બચાવો બેટી ભણાવોના સંદેશને સફળ બનાવવો જોઈએ
બરાબર છે શિક્ષણ ના કારણે મહિલાનો આત્મનિર્ભર મહિલાઓ આત્મનિર્ભર બને છે અને પોતાના સપનાઓ સાકાર કરી શકે છે હવે જણાવો કે વિ ના વિકાસ ને શિક્ષણ નું શું યોગદાન છે તો દેશના વિકાસ અને શિક્ષણ નું ખૂબ જરૂરી છે શિક્ષિત નાગરિકો મહિલાઓ દેશની પ્રગતિ માટે મહત્વની ભૂમિકા ભજવે છે શિક્ષણની વૈજ્ઞાનિક ટેકનોલોજી કૃષિ ઉદ્યોગ અને આરોગ્ય ક્ષેત્રે ક્ષેત્રમાં વિકાસ થાય છે જો દેશના નાગરિકો વધુ શિક્ષિત હોય જયારે દેશની મહિલાઓ પણ વધુ શિક્ષિત હોય તો દેશનું વધુ સમૃદ્ધ અને વિકસિત બનાવે છે શિક્ષણથી બેરોજગારી બે ગરીબી અને અપરાધ જેવા જેવા પ્રશ્નોનોો ઘટાડો થાય છે શિક્ષણ દેશને મજબૂત બનાવે છે અને લોકોને જવાબદારી નાગરિકતા નાગરિક બનાવવામાં જવાબદાર નાગરિક બનાવવામાં મદદ કરે છે તેથી તે બાળકો સુધી અને મહિલાઓ સુધી શિક્ષણ પહોંચે તે ખૂબ જરૂરી છે
હા પછી અ ક્યારે ક એવું હોય કે હ લોકોક અ છે એ દીકરી ના ભણાવવી હોય તો એના માટે ક્યારેય કોઈની પરિસ્થિતિ એવી હોય કે તે લોકો પૈસા ખર્ચી શકે નહી તો આજે એ બાબતે પણ સરકાર છે એ ઘણી મદદ કરે છે આજે સરકાર છે એના દ્વારા દકરીઓ ના શિક્ષણ માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે. તેમ છતાં હજુ પણ કેટલાક વિસ્તારમાં. ક્રઓ શિક્ષણ થી વંચિત. રાખવામાં આવે છે ડિગ્રીઓને હવે આ માનસિકતા છે એ બદલવી ખૂબ જરૂરી છે. શિક્ષણ છે એ મહિલાઓને પોતાના અધિકારો વિશે માહિતગાર. તેઓ અન્યાય અને ભેદભાવ સામે અવાજ ઉઠાવી શકે છે. હવે શિક્ષિત મહિલા છે એ સમાજમાં સમાનતા અને ન્યાય માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો આપણે વિકાસશીલ અને પ્રગતિશીલ ભારતનુંું નિર્માણ કરવું હોય તો દરેક દીકરીને ગુણવત્તા. તો શિક્ષણ આપવું જરૂરી છે.
હવે જો હું સમજાવી શક. છું કે શિક્ષણ માત્ર. વ્યક્તિ માટે જ નહીં પરંતુ મહિલા અને સમગ્ર સમાજ અને દેશ માટે ખૂબ મહત્વનું છે. આ વિષ સુંદર નિષ્કર્ષ આપશો. જયારે શિક્ષણ જીવન સૌથી કિં. સંપત્તિ છે. અને કોઈ પણ વ્યક્તિ પાસેથી પૈસા સંપત્તિ અને અન્ય વસ્તુઓ છીનવી લઈ શકાય છે. પરંતુ જ્ઞાન ક્યારેય છીનવી શકાતું નથી. શિક્ષણ વ્યક્તિગત ને વ્યક્તિગત અને વ્યક્. મહિલાઓને સફળતા આત્મવિશ્વાસ અને. સન્માન આપે છે. તેથી દરેક વ્યક્તિ મહિલાઓનું શિક્ષણ મહત્વનું સમજાવ મહત્વ સમ સમજવું જરૂરી છે. તે જીવનભરમાં કઈક નવું શીખવા શીખતા રહેેવાનું જોઈએ.
હ શિક્ષિત મહિલા છે એ આરોગ્ય સ્વચ્છતા અને પોષણ વિશે વધુ જાગૃત હોય છે. હવે એ શિક્ષિત મહિલા હોય પોતાના પરિવારના સ્વાસ્થ્યનું. ધ્યાન રાખે અને બાળકો. ને પણ સારી સારી આદતો શીખવે છે. અને પોતાનો વ્યવ પણ સારી રીતે શરૂ કરી શકે છે. હવે બાળકોને સારી આદત શીખવે એટલે એ પરિણામે પરિવાર છે. વધુ સ્વસ્થ અને સુખી બને છે. હવે જો અંતમાં કહીએ તો મહિલાઓ માટે શિક્ષણ છે જીવન બદલનાર શિક્ષણ તેમને આત્મવિશ્વાસ સ્વતંત્ર. અને સફળતાનોો માર્ગ બતાવે છે. તો આનાથી આપણે દરેક દીકરીઓને શિક્ષણનોો અધિકાર મળે એવો સંકલ્પ કરવો જોઈએ.
હા તમે કયું એ હ છે પણ જયારે મહિલાઓ શિક્ષણ કરતી હોય ત્યારે ઘરમાં બધાને સાચવવું જોઈએ.